હલો
હાલો મિત્ર
મારો અવાજ તમને આવી રહ્યો છે મિત્ર
હા તમારો અવાજ મને આવી રહ્યો છે શું મારો અવાજ આવી રહ્યો છે
હા તમારો અવાજ આવી રહ્યો છે તો અત્યારે તમે કઈ કામમાં છો કે ફ્રી બેસેલા છો
અત્યારે હું ફ્રીજ બેઠેલો છું
હમ્મ તો હવે તમે કઈક મતલબ તમારી સ્ટડી કેવી રહી ચાલી રહી છે
મારી સ્ટડી લાઈફ એમ તો સારી જ ચાલી રહી છે એટલો કઈ સ્ટ્રેસ નથી સ્ટડી રિલેટેડ
હમ્મ એમાં અત્યારે મારું પણ એમ સ્ટડી તો એટલું સારું જેવું નહી ચાલી રહ્યું તમે કઈક મતલબ કોઈ એક્ઝામ ની કે એવી પ્રિપેરેશન કરી રહ્યા છો કે નહીં
ના હું અત્યારે તો એવું કઈ કરી રહ્યો નથી
હા એમમાં જોવા જઈએ તો આજે હું ફ્રી જ હતો તો એક મારા મગજમાં વાત ચાલતી હતી એના વિશેે થોડી ચર્ચા કરવી છે તો થોડો તમારો સમય આપશો મને
હા હું અત્યારે ફ્રીજ છું
હા તો જે આજના સમયમાં આપણે જોઈએ છીએ કે પૈસાનું ખૂબ જ મહત્ત્વ વધી ગયું છે કારણ કે પેલાના સમયમાં આપણે ગામડામાં જયારે રહેતા હતા ત્યારે પૈસાની એટલી બધી જરૂર ન પડતી હતી કારણ કે કઈક આપણેે ખેતી કરતા હતા અને અનાજ ઉગાવીને એ ખાઈને શાંતિ થી રેતા હતા પૈસા માત્ર થોડાક જ હોય તો આપડું જીવન એનાથી ચાલી જતું હતું પણ આજના સમયમાં જો આપણી પાસે પૈસા ન હોય તો આપણે કઈ કામ ન કરી શકીએ કારણ કે આજે દરેક જગ્યાએ આપણને પૈસાની જરૂર પડતી જ હોય છે કઈ ખરીદવું હોય કે કઈ હોસ્પિટલમાં જવું હોય દરેક પ્રકારની ફેસિલિટીઓ મેળવવા માટે આપણને પૈસાની જરૂર પડતી જ હોય છે તો એ પૈસાના મહત્વ વિશે હું તમને થોડુંક જણાવવા માંગીશ આજના સમયમાં પૈસા આપણા જીવનનો એક મહત્ત્વપૂર્ણ ભાગ બની ગયા છે ઘણી વાર લોકો કહે છે કે પૈસાથી બધું ખરીદી શકાય છે પરંતુ શું આ વાત સંપૂર્ણ સાચી છે પૈસાથી ઘર ખરીદી શકાય છે પરંતુ પરિવાર નો પ્રેમ નહી દવા ખરીદી શકાય છે, પરંતુ સારું સ્વાસ્થ્ય નહીં. પથારી ખરીદી શકાય છે પરંતુ શાંતિપૂર્ણ ઊંઘ નહીં. તેથી પૈસા મહત્વના છે, પરંતુ જીવનમાં બધું જ નથી. તેમ છતાં પૈસા વગરનું જીવન પણ ખૂબ મુશ્કેલ છે. રોજિંદા જીવનની જરૂરિયાતો શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ, મુસાફરી. અને ભવિષ્યની સુરક્ષા માટે પૈસાની જરૂર પડે છે. એટલે પૈસાનું મહત્ત્વ સમજવું અને તેનો યોગ્ય ઉપયોગ કરવો. જરૂરી છે, પૈસા એ વસ્તુઓ અને સેવાઓની ખરીદી વેચાણ માટેનું માધ્યમ છે. આજે પૈસા માત્ર રોકડ સ્વરૂપમાં જ નથી. પરંતુ બેંક ખાતા ડિજિટલ પેમેન્ટ, યુ પી આઈ, ડેબિટ કાર્ડ. અને ઇન્ટરનેટ બેંકિંગ દ્વારા પણ ઉપયોગમાં લેવાય છે. એમ પૈસા ન આપણેે મહત્વ જોઈએ. તો મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવી જેમ કે ખોરાક કપડા અને રહેઠાણ જેવી મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવા માટે પણ પૈસાની આપણને ડેલી લાઈફમાં જરૂરિયાત રહે જ છે. હવે એમાં એનાથી જરાક આગળ જોઈએ તો શિક્ષણ મેળવવા માટે સારી શાળા કોલેજ પુસ્તકો અને અન્ય શૈક્ષણિક સાધનો માટે પણ પૈસાની આપણને જરૂર પડતી જ હોય છે. એનાથી જ રાખ આપણે આગળ જોઈએ તો આપણને આમ જીવન એમાં સારી રીતના ચાલે એવું તો શક્ય બનતું નથી. તો આપણને આરોગ્ય ની પણ જરૂર પડતી હોય છે તો બીમારી આવે. ત્યારે સારવાર દવાઓ અને હોસ્પિટલના ખર્ચ માટે પણ પૈસા ની જરૂર પડતી હોય છે, તેથી આર્થિક આયોજન મહત્વનું છે. એમ એની અગાડી જો આપણે જોઈએ તો ભવિષ્યની સુરક્ષા. જેમ કે બચત અને રોકાણ દ્વારા આપણે ભવિષ્યની જરૂરિયાતો માટે. પૈસા તૈયાર કરી શકીએ છીએ. એમ જોઈએ તો પૈસા આપણને ખૂબ જ જરૂરી છે પણ એ ક્યાંક થી આપણેે કમાઈએ. એ પણ એક ખૂબ જ અગત્યની વાત છે, જેમ કે એના માટે જે મતલબ સારી રીતના પૈસા કમાવા હોય. તો આપણે કાં તો નોકરી કરવી પડે, કોઈ વ્યવસાય કરવો પડે. કા તો ખેતી, ફિલ ફ્રીલાન્સિંગ, સ્વરોજગાર એવી જે સારી બાબતો છે, ત્યાંથી આપણે પૈસા કમાવા જોઈએ. ન કે ચોરી કરીને કે લૂટ માર કરીને આપણે પૈસા કમાવા જોઈએ ને આજના સમયમાં તો હેકિંગના દ્વારા પણ પૈસા લોકો કમાતા હોય છે. લોક બીજા લોકોના ચોરી કરતા હોય છે ઓનલાઈન રીતે કઈ પણ એમાં સારી બાબત ન કહેવાય પૈસા કમાવા મા ટે શું તમે પૈસાના મહત્વ અને અહ એના વિશે તમે બીજું કંઈ કહેવા માંગો છો?
હા, મિત્ર તો કેવા જવ તો પૈસા એ આપડા જીવન માટે ખુબ અગત્યની વસ્તુ છે. એના વગર આપડુ જીવન અધૂરું લાગે છે. જેમ આપડે કઈ વસ્તુ ખરીદવા જઈએ છે ત્યારે આપણે પૈસા વગર જઈએ તો કોઈ વ્યક્તિ આપણને તે પૈસા પ સોરી કોઈ વસ્તુ આપતું નથી કારણકે તેને તે ખરીદવા માટે આપણે આપણને પૈસા જોઈએ છે, જો આપણા પૈસા જ નહીં હોય તો તે વસ્તુ આપણે ખરીદે શકતા નથી. તેથી આપણા પાસે પૈસા હોવા પણ ખુબ જરૂરી છે. આજના સમયમાં પૈસા વગર કોઈ મનુષ્ય આપણને પૂછતું નથી કે આપડા બાજુ જોતું પણ નથી, આપણે આપણા જીવનમાં જોઈ જ છે. અમીર લોકો અને ગરીબ લોકો. જોવા જઈએ તો અમીર લોકો. ખુબ વધારે મસ્તીઓ મજા અને મોજની જિંદગી જીતા હોય છે. ત્યારે તેની સામે ગરીબ લોકો ખૂબ મહેનત કરીને પોતાનું ઉદાહરણ ચલાવતા હોય છે. તો પૈસાથી આપણે એમ જોવા પૈસાથી આપણે. સારી જિંદગી તો જીવી શકીએ છે, પણ એનાથી પણ વધારે સારી જિંદગી કેવી રીતે જીવી શકાય તે પણ જય શીખી છે, આપું
પૈસા સમાજમાં માન સન્માન મેળવવામાં પણ મદદરૂપ બને છે. આર્થિક રીતે મજબૂત વ્યક્તિ સમાજમાં આત્મવિશ્વાસ સાથે જીવતી હોય છે. અને જરૂરી રિયાતમંદમાં લોકોને મદદ પણ કરી શકે છે. આપણે મૂળ જરૂરિયાત જેમ કે. ખોરાક, કપડા, પછી રહેટણ. એ પૂરું કરવા પણ આપણને રૂપિયાની જરૂર હોય છે. એના વગર આપણે આપણને તે પૂરું પડતું નથી. સાથે કે આપણા જીવનમાં, પૈસા હોવા ખૂબ જરૂરી છે. આપણે જોઈએ છીએ પૈસા કમાવા માટે આપણે ઘણી મહેનત કરીએ છ છેએ પછી તે આપણા પાસે આવે છે. અને આજના સમયમાં પૈસા કાથી પૂરા થઈ જાય છે, એ કઈ ખબર જ નથી પડતી, આજને આજના સમયમાં વધતી જતી મોંઘવારી. એનું મુખ્ય કારણ છે. મોંઘવારી વધવાના કારણે આપણે આપણે જે કામ કરીએ છી તેના બધામાં આપણને વેતન તો મળે જ છે. પણ તે મોંઘવાન ની સામે ખુબ ઓછું કહેવાય છે. તે રીતે આપણે મોંઘવારી સામે સારી રીતે લડી શકતા નથી. તેના કારણે આપણે. વધારે ઊંચા સ્તરે એટલે કે વધારે આપણે કમાણી કરી શકતા નથી. અને તેથી આપણું લેવલ ખુબ નીચું રહે છે. તો આપણે પૈસા કમાવા માટે યોગ્ય દિશા પકડવી જોઈએ અને ખોટા માર્ગે જવું ના જોઈએ. પૈસા વ્યક્તિને આત્મનિર્ભર બનાવે છે. પૈસા હોવાને કારણે વ્યક્તિ પોતાની અને પોતાના પરિવારની જરૂરતા. જરૂરિયાતો સરળતાથી પૂરી કરી શકે છે. તે જીવનમાં સુરક્ષા અને સ્થિરતા આપે છે. મુશ્કેલના સમયમાં બચત કરેલા પૈસા ખુબ ઉપયોગી સાબિત થાય છે. જેમ કે આપણે જયારે બીમાર પડીએ. અથવા કોઈ અચાનક આવી પડતી. મુસીબતો ના સમયે આપણે બચત કરેલા પૈસા આપણને કામ આવે. જો આપણા પાસે બચત કરે પૈસા જ ના હોય. તો આપણે બીજા પર માગવા પડે છે. તે સમયે અમુક અમુક લોકો જે આપણને સારી રીતે ઓળખતા હોય. તે પણ અમુક વાર પૈસા માટે ના પાડતા હોય છે. તો એ પણ આપણા પાસે પૈસા હોવા ખુબ અગત્યની વાત છે. જો ન હોય તો આપણે તેને અત્યારથી ગમાવા માટે પ્રયત્ન કરવા જોઈએ અને ભવિષ્યમાં સારી રીતે આપણે કમાઈ શકીએ, એવા પ્રયત્નો કરવા જોઈએ. તો તમે કઈ આગળ કેશો?
હા એમ તમે જેમ વાત કરી કે પૈસા આપણને ફેમ પણ આપે છે, એટલે કે પૈસા હોય તો આપણી ઈજ્જત પણ થાય છે. એ તમે ખુબ જ સારી વાત કરી કારણ કે જો આપડણે સારા રસ્તા થી પૈસા કમાવીએ અને એક આપણું સારું એવું નામ પણ બને, તો આપણી સમાજમાં ઈજ્જત પણ થતી હોય છે. તો પૈસા તો કમાવા ખુબ જ જરૂરી અને આજના ડિજિટલ યુગમાં, ઘણી બધી આપણને ફેસિલિટીઓ મળે છે જેમ મીડિયમ જોઈએ, તો આપને ફ્રીજ. ટીવી મોબાઈલ ઇન્ટરનેટ લેપટોપ કે એવી દરેક જેટલી પણ વસ્તુ જોઈતી હોય, એ દરેક વસ્તુ માટે પૈસા જોઈતા હોય છે તો આપણે જેટલી વધારે ફેસિલિટી મેળવવી હોય. એટલા આપણેે વધારે પૈસા કમાવા પડે, અને એમ જોઈએ તો પૈસા કમાવી એની સાથે આપણે આપણો વ્યવહાર પણ સુધારવો જોઈએ કારણ કે. જો આપણેે પૈસા કમાવ્યા કમાવીએ પણ આપણો વ્યવહાર સારોના હોય તો આપણની લોકો ઈજ્જત ના કરે અને એ પૈસા નો યોગ્ય ઉપયોગ પણ કરવા જોઈએ. એ પૈસાનો ઉપયોગ બીજાને દેખાડવા માટે કે વ્યસનમાં એવી જગ્યાએ ન કરવો જોઈએ. અને પૈસાનું મહત્વ તો આજના સમયમાં ખૂબજ વધારે છે, કારણકે પૈસા હોય તો જ આપડે કોઈ પણ કાર્ય કરી શકતા હોય છે. એમ પૈસા વિશે તો ઘણી બધી વાતો છે. પણ અત્યારે અંતે હું વિરામ લઉં છું અને તમે જે પૈસા વિશે ઘણી સારી એવી વાતો કરી એ જાણીને મને પણ ખુબજ સારું લાગ્યું. ગયું અને તમારે જે તમારો કિંમતી સમય આપ્યો એના બદલ તમારો ખુબ ખુબ આભાર.
મને પણ તમારી સાથે વાતો કરીને ખુબ જાણવા મળ્યું. તમારો પણ ખૂબ ખુબ આભાર.
તો હવે અંતે હું વિરામ લઉં છું, આપડે ફરી મળીશું.
હા.